કેમ છો બેન?
હલો, જય શ્રી કૃષ્ણા કેમ છો?
માજા છુ પર તમે કેમ છો?
હું પણ મજામાં છું શું ચાલી રહ્યું છે?
આજે મને એક રસપ્રદ વિષય પર અ બાત કરની ઈચ્છાનું છે એ જે સંગીતનું મહત્વ
અરે વાહ કેટલું હમ, એકદમ સરસ વિષય તમે ચુન્યો છે જોઓને સંગીત આપણા જીવનમાં કેટલું મહત્ વનુ છે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ અને આપડા ધૂનમાં જો લાગી જઈએ સંગીત સાંભળીએ તો સાંભળતા સાંભળ કામ કરવાનું કેટલું ઈઝી થઈ જાય છે નઈ.
એકદમ સાચું થયું એ જે સંગીત સાભલના મનને શાંતિ મલે છે થાક ચિંતા અને તનાવ ઓ છો થઈ જાય છે એ જે એટલે જે ઘણા લોકો સવારે ભજન, સ્તુતિ અથવા મધુર ગીત સાંભલે છે. જે જ દિવસની શરુઆત સારી થાય જાય થાય છે.
બિલકુલ, તમે એકદમ સાચી વાત કહો છો. આપણે જોઈએ તો અ બધા જ એજ ગ્રુપના હિસાબથી. બધાં પોત પોતાના અલગ અલગ પસંદીતા મ્યુઝિક કે સંગીતને સંગીતનો ચુનાવ કરે છે. વડીલો વધારે પડતા વડીલો અને જે યુવાનિયાઓ છે ભક્તિમય ગીતો ભજન પછી જે નાના બાળકો છે એ લોકો અ પોયમ અને એવા સંગીત અને જે યુવાનઓ છે એ લોકો બોલિવુડ સંગીત અને જે એકદમ અ વધારે શોર ગુલ વાળું સંગીત હોય છે એ લોકો એવ પસંદ કરે છે. તો એ પ્રમાણે બધાની પસંદગી અલગ છે અને શાસ્ત્રીય સંગીત. જે ઠંડુ સંગીત હોય છે જેમાં કોઈ પણ અ વાત અને જ્ઞાન ન પણ છુપેલો હોય છે તો આ પ્રકારે સંગીતના પણ કેટલા બધા નવીન અલગ અલગ પ્રકારનો છે.
એકદમ સાચી વાત થઈ એ જે સંગીત માત્ર મંજુરન મનોરંજન માટે નથી એ જે આપણા મનઅપને ભાવના ને પણ અસર કરે છે એ જે કોઈ દુઃખી હોય તો સંગીત તેના મનને હલકું બનાવે આવે છે એ જે અને ખુશી ના સમય સંગીત આનંદને વધારે છે એ જે નાનના બાળકોને પણ સંગીત થી ઘણો લાભ થાય છે. એ જે તે બ જલ્દી શીખે છે એ જે આને યાદ રાખવામાં મદદ મળે છે.
બિલકુલ નાના બાળકોને આપણે ભણતા ભણતા કોઈ પણ અ સંગીત ના માધ્યમથી જો તમને ભણાવ બ એમ એમના માટે વિષય પણ બહુ રુચિકર થઈ જાય છે. અને શીખે પણ
એકદમ
પણ જલ્દી એ તરીકેી છે એ યાદ પણ રહે છે.
એકદમ સાચી વાત થઈ એ જે શાલાઓમાં પંત પ્રાર્થના દેશભક્તિ ગીત અને સાસ્કૃ સાકૃતિક કાર્યક્રમોમાં સંગીત સંગીત ન મહત્વ જોવા મળે છે.
બિલકુલ સાચું કહો છો તમે શાળાઓમાં પણ સંગીત શીખવવાનું મહત્વ આપે છે. પ્રાર્થના સભા કરે છે એમાં પણ જેમને રુચિ હોય એ લોકો ભાગ લે છે ગીત ગાવે છે. અને સંગીત હવે તો જોઈએ તો આ કેટલા બધા ઓનલાઈન પ્લેટફોર્મ આજે જોઈએ કેટલા બધા સંગીતના કાર્યક્રમો આવે છે એમાં ભાગ લઈને પણ કેટલા બધા લોકો છે એ પોતાની છુપાયેલી પ્રતિભા ને આગળ બદલાવામાં અ બહુ જ મદદગાર છે આજે હવે જે નયા યુટ્યુબ ના માધ્યમથી કે નયા જે ટીવી શો ચાલી રહ્યા છે જેમાં સંગીતને આગળ વધાવવું અને આપણા સંગીત માં કાર્યક્રમ લોકો રજૂ કરે છે પોતા પોતાના ગીતો ગાય છે તો એનાથી પણ સંગીત ના ક્ષેત્રમાં જોઈએ તો રોજગાર તરીકે લોકોને અ ચૂનવાનો એક સારો એ મળી ગયો છે.
એકદમ સાચી વાત થઈ બેન આપણા ગુજરાતમાં ગરબા દાંડિયા લોકગીત ભજન ના બંધુ સંગીત સાથે જોડાયેલુંે છે. એ જે અ નવરાત્રી બિના ગરબા અને સંગીત અધુરા લાગે છે એ જે સંગીત ભાષા જા ધર્મથી ઉપર છે એ જે બધા લોકોને એક સાથે જોડે છે એ જે એટલે કવાય છે શબ્દો સમાપ્ત થાય છે તં સંગીત
બિલકુલ સાચું કહો છો તમે સંગીતનો એક અલગ જ એ માહોલ જયારે સંગીતમાં એ માહોલ હોય છે તે એ માહોલમાં કોઈ પણ સભા હોય એ સભામાં પણ જો થોડો એક સંગીત વાગતો હોય તો એ સભા ન મહત્વ અને એ માહોલ પણ બદલી જાય છે અને આપણા ઘરમાં કોઈ પણ પ્રોગ્રામ સારા અવસરો બનાવીએ છીએ તો સંગીતથી અવસરોમાં પણ બહુ મજા આવે છે હવે આજકાલ તો લગ્નમાં જોઈએ તો સંગીત રાત એ એ તરીકે મહિલા સંગીત એ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે જેમાં લોકો પ્રસ્તુતિ પણ રજૂ કરે છે સાથે સાથે તો એ પણ બહુ સારું એક સંગીતે સ્થાન લીધું છે
એકદમ સાચું થયું બેન એ જે ડોક્ટર પણ ગહે છે કે મધુર સંગીત થી માનસિક સ્વાસ્થ સુધાર વામાં મદદ મળે છે એ જેને ધ્યાન કરવાનું સમય પણ હલકું સંગીત મનને એકાગ્ર બનાવે છે આજકાલને યુવા વર્ગ પણ સંગીત દ્વારા પોતાની પ્રતિભા દુનિયા સમક્ષ રજૂ કરી શકે એ જે મહેનત અને રિયાઝથી ઘણા કલાકારો નામ કમાયું છે.
બિલકુલ સાચી વાત કરી તમે કેટલા બધા મારા એક નજીકમાં એક મારી બેનપણી છે ને એની છોકરી છે એટલું સરસ બાળપણ થી ગાતી હતી તો એમને શું કર્યું એને થોડી થોડી રિયાસની પ્રેક્ટિસ આપી પછી એને થોડુંક સંગીત વિશે જ્ઞાન આપ્યું અને આજે એ નાના નાના પ્રોગ્રામ કરે છે અને બહુ જ અ સંગીત છે ને એ આ આત્મનિર્ભર અને આમ કોન્ફિડન્સ વધારવામાં પણ એક અ સારો રા રોલ ભજવે છે.
એકદમ સાચું થયું એ જે સા સારા ગાયક બનવા માટે રોજ રિયાજ કરવું જરૂરી છે. એ જે રિયાજની આવાજ સુધરે છે એ જે આત્મવિશ્વાસ વધે છે એ જે ધીરજ ધીરજ પણ આવે છે એ જે અ ના તમે અ જોઈ હશે કે મંદિર ગુરુવાર ગ મંદિર ગુરુદ્વારા મસ્જિદ અને ચર્ચામાં પણ અલગ અલગ પ્રકારનું સંગીત હોય છે. એ જે ભજન, કીર્તન, ક કવાલી અને પ્રાર્થના આ બંધુ મનને ભગવાન તરફ લે જવામાં મદદ કરે છે.
બિલકુલ સંગીતના માધ્યમ થી આપણે ભગવાનને યાદ કરીએ તો પણ એ પણ એક આપણા માટે એક સારો મા માધ્યમ છે. લોકો ભજન કરીને સ્તુતિ કરીને ચર્ચમાં પણ ગીત ગાવીને ગુરુદ્વારામાં પણ અ બ ગા એમના જે રાગો છે એ ગાવીને પછી અ બધી જ જગ્યાએ સંગીતના માધ્યમથી પણ આપણે ઈશ્વર ને યાદ કરીએ છીએ તો ઈશ્વરને યાદ કરવાનું પણ એક બહુ સારો સંગીત માધ્યમ બને છે.
એ જે સાચી વાત થઈ બાળકોને પણ સારા ગીત સંભાવલા જોઈએ એ જે તેઓ સારા વિચાર શીખે ઓ આજકાલ મોબાઈલ અને ઇન્ટરનેટ દુરિયા નુ સંગીત સાંભળી શકાય છે. એ જે એની સાથે ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે સારા અને સંસ્કારિક ગીતો પસંદ કરવા જોઈ એ જે અ ગરબા અને હલવા લોકગીત ખુબ ગમે છે.
બિલકુલ સાચું કહો છો તમે સંગીત એકદમ વાતાવરણ ને એટલું અનુકૂળ બનાવી દે છે. તલાવ થી મુક્ત માનસિકતાને શાંતિ અપાવવા મા ટે નો એટલો સારો સાધન છે આ સંગીત કે જો આપણે કોઈ પણ આમ ટેનસ સન માં હોય તણવમાં હોય આપણી ભાગદોડ વાળી જિંદગીમાં જો આપડે થોડો આમ તો સમય કાઢીને તો પણ આપણને બહુ સુકૂન મળે છે
એ જે સાચી વાત થઈ એ જે સંગીત થી મિત્રો અને પરિવાર સાથે સમય પાસ પસા પસાર કરવાની મજા પણ અલગ જ જ હોય છે. એ જે કોઈ ઉત્સવ હોય એ જે કોઈ લગ્ન હોય એ જે કોઈ જન્મ દિવસ હોય એ જે કોઈ રાષ્ટ્રીય પર્વ સંગીત વાતાવરણને આનંદ આનંદમય બનાવી દે છે ને?
બિલકુલ સાચું કહો છો તમે સંગીત આપણા જીવનનું બહુ જ વિશેષ ભાગ છે, નૃત્ય છે, સંગી સંગીત છે, એ એકબીજાથી જોડાયેલ છે અને આપણા અંદરની નિત્ય્ને સંગીત આપણા અંદરની જે ઉર્જા છે એને વધારવા એને ફરીથી ઉર્જાવાન બનાવવા માટે પણ એક બહુ સારો અ એક માધ્યમ છે.
એ એકદમ સાચું થયું એ જે નવરાત્રીમાં હજારો લોકો એક સાથે ગરબા રમે છે એ જે સંગીત લોકોનો એકતાના સૂત્રમાં બાંધે છે. એ જે લોક સંગીત આપણો આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે ઘણું જાણવા મળે છે એ જે દાદા દાદી અને વડીલો જે લોકગીત કરતા હતા એ જે એમાં જીવનના અનુભવ સંસ્કાર અને પ્રેમ છુપાયેલું હોય છે.
બિલકુલ સાચું કહો છો તમે સ સંગીતના માધ્યમથી આપણે કેટલું બધું આપણને હ હમ ફરીથી ઉર્જાવાન ફરીથી કોઈ પણ રોજગાર અને એના માટે પણ અ પોઝિટિવ બનાવવાની એનર્જી પ્રાપ્ત કરવા માટે પણ એક બહુ સારોઝરિયો છે.
એકદમ સાચું થયું એ જે આધુનિક સંગીત સાભળ
હા
તમે એ એકદમ સાચું થયું એ જે આધુનિક સંગીત સાંભળનું ખરાબ નથી પણ પોતાની સંસ્કૃતિ ભૂલવુ ભૂલવી જોઈએ નથી એ જે સંગીતની આત્મવિશ્વાસ એ જે ગાયન અથવા વાદન શીખે છી એ જે સ્ટેજ પર બોલ વા માં ગભરાતા નથી.
બિલકુલ સાચું કહો છો તમે. સંગીતથી બહુ બા બહુ આપણા માટે બહુ સારું એક એ છે જેનાથી આપણે તનાવથી અને થોડીક આપણા હળવાશના પ પલો માળવા માટે બહુ સારો એક માધ્યમ છે. તો આને જરૂરથી આપણો ભાગ બનાવવો જોઈએ જીવનનો અ ચાલો તો ફરી કોક બીજા વિષ થી ચર્ચા કરીશું આ વિષય પર ચર્ચા કરીને બહુ સારું લાગ્યું તમારો આભાર.
આવજો જય શ્રી કૃષ્ણ આવજો.